હલે કેમ છો બધા મજામાને
હા બધા માજામા છે તમે કેમ છો
હા હ હુ મજામાં છ આ હમણાં વરસાદ નો વાતાવરણ ખુબ ઘણો ચાલી રહ્યો છે અને હમણાં હું ગામડામાં રહી રહ્યો છે અને હમણાં અમારા પાકની રો ઉપવાની સિઝન ચાલી રહી છે અને ત્યાં પાક ખુબ જ સારો થાય છે વરસાદ પણ ખુબ જ સારો આવતો છે અને ધીમો ધીમો આવતો છે એટલે તરુ નાખ્યું છે હવે હવે અમે ધીમે ધીમે પાક રોપવાના છે અને આજુબાજુના વાતાવરણ પણ ખૂબ સુંદર અને સ્વચ્છ છે અને જેના કારણે આપણને અહ ખુબ સારું પણ લાગ્યું છે ત્યાં અહ કલમો પણ હમણાં થડી સારી સારી દેખાય છે એટલે પાણીના કારણે હો વાતાવરણ સારું રહેશે ફ-ફરવાના સ્થળો પણ ખુબ જ સારા છે તમે શહેરમાં રહો છો તો તમને કેવી ફીલિંગ આવે છે હમણાં? કે તમને વરસાદમાં શું મજા આવી છે?
હા, એટલે કે શહેરમાં હું રહું છું ત્યાં તો મને એમ તો સારી ફીલ થાય છે કારણ કે વરસાદની ઋતુમાં શહેર ઘર ના ઘણા બધા લોકો એટલે આજુબાજુ ખુબ રંગીન મજા નું બધું દ્રશ્ય બની જાય છે અને શહેરના લોકો વરસાદ પડે તો બધા ભીંજાવા ગેવા લોકોને ગમે છે કારણ કે શહેરમાં એટલી બધી ગરમી લાગે છે એટલે ઘણા બધા લોકો ગરમીના કારણે આવું બધું બાર વરસાદમાં ભીનાય છે કારણ કે શહેરમાં ગરમી એટલી બધી લાગે છે વરસાદના સિઝનમાં પણ એ ઘરે બેઠી પણ બેહિ પણ નહી શકતા કારણ કે ઘરે જે પંખો છે તેની કઈ અસર થતી જ નથી પરંતુ શહેરમાં બધાને ઘ્યારે મોસ્ટલી હવે તો એસી હોય જ છે એટલે તેનો ઉપયોગ કરે છે એટલે કે શહેરમાં તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હમણાં ચોમાસું જ આવી રહ્યું છે ત્યારે શહેરના બધા લોકો આવા જયારે એમ કે નાડ એટલે કે એ લોકો એ પ્રિપેર રાખવા માટે લોકો શાકભાજી એ લોકો લાવી રાખે છે કારણ કે શહેર માં એટલી બધી શાકભાજી સારી નથી મળતી અને શહેરમાં તમે જાણો છો કે પાણી ભરે એટલું સારું નથી મળતું અને અમારે તો કોઈ વાર આવું ગંદુ પાણી પણ પીએ એટલે કેમ પીવા પડે છે એટલે અમે પીવાલાયક તો એટલે છે પરંતુ ના કપરા જોવા હોય છે તે અ જે મ્યુનિસિપાલટીનું પાણી આવે છે તેનો અમે યુઝ કરીએ છીએ બાકી મેં તો સાંભળ્યું છે કે ગામડાઓમાં પાણીનું પ્રમાણ અ ખૂબ હશે કારણ કે અમારે તો વરસાદ પણ પડી રહ્યો છે અને ખુબ બધા લોકો જે ડાંગરનો પાક પણ સારી રીતે રોપી રહ્યા હશે શું તમે હમણાં તો વરસાદનો પાક મળી રહ્યું હશે ને બરાબર
હા અમને વરસાદનું પાણી ખુબ જ વધારે મળી રહ્યું છે અમારાં હાંભે જ એક તળાવ અને ત્યાં પાણી સંગ્રહ કરવામાં આવે છે એટલે કે ધરતીના પેતરણમાં પાણી ઉતરવામાં આવે આવે છે કે આજુબાજુના વિસ્તારોમાં પાણી કોઈ દાડે ઘટે નહી એટલે એના લીધે તળાવ બનાવવામાં આવ્યો છે જગા જગા પર અને તમારે અહિયાં તો એવું બધું હશે ને તમારા આજુબાજુ પણ તળાવને એવું તો ખોલેલો હશે એવું મને લાગે કેમ કે પાણી ને અંદર ઉતારવા હારું ગમે તે શહેરમાં એક એક ગામમાં એક તળાવ તો હોવું જ જોઈએ જેના લીધે આજુબાજુના વિસ્તારમાં પાણી નું પ્રમાણ ઘટે નહીં અને શહેરમાં પણ મેં ઘણા બધા તળાવોને એવું જોયું છે કે તળાવ એના લીધે જ બનાવવામાં આવે છે કે ત્યાં પાણી નો સંગ્રહ સારો થાય અને આજુબાજુના વિસ્તાર ખુબ જ સરસ રે અને આ અમે ઘણી બધી હમણાં વરસાદની સિઝન ચાલે છે એટલે ફરવા પણ અ ખૂબ જ જાય તમે શું આવું તળાવ ને એવું છે તમારી બાજુ
હા ભાઈ અમારા બાજુ એક મોટું એવું તળાવ છે અને તે તળાવમાં પાણી એમ તો રહે છે પણ ગરમી સિઝનમાં પતી જાય છે હવે આ વરસાદ જે પડ્યો છે તેનું થોડું ઘણું પાણી સ્ટોર થયેલુ છે કારણ કે એ તળાવમાં થી અમારા ગામ જે સોસાયટી છે ત્યાં થોડું ઘણું પાણી આવે છે, સ્વસ્ટીકર કેમ કે ઘણા બધા લોકો એમ કે એવું બધું માને છે કે તળાવમાંથી એમ તો પાણી સારું આવે છે અને એ લોકો ક્લિયર કરને મોકલે છે પીવા લાયક નહી હોય છે એટલેમાં પીવાલાયક પાણી તો વેચાતું જ લાવે છે, અને શહેરમાં જાણો છો કે રહેવાની જે ગીચ હોય છે, કારણ કે શહેરમાં ઘણા બધા લોકો એક જ સાથે ફ્લેટમાં રેય છે અને આપણને શહેરમાં ફ્લેટ મલે ની મલે એ માટે પરિસ્થિતિ સર્જાય છે. મારે તો હું ગામડામાં જયારે રેતો હતો ત્યારે તો માર તો ઘર હતું અને ત્યારે આજુબાજુ ખુબ વધારે એ જગ્યા એટલે આવી બધી જગ્યામાં હું કોઈ પણ પ્રકારની પ્રવૃતિ કરી શકું અને ખુબ સારું એવુ રમી પણ હરીફરી શકું પણ શહેરમાં આપડે તો આવી એટલે બહાર ની હવા પણ નથી લઈ શકતા અને બહારની જો હવા આપડે લઈએ તો પછી આપણને ગરમી ખુબ લાગે છે ને એટ દુર્ગંધ એવી સ્મેલ આવે છે, એટલે શહેરમાં એવી બધી સમસ્યા રહેલી છે બાકી મે તો ગામડામાં રહેતા ત્યારે તમને ખબર હશે કે ચોમાસા જેમાં કેટલી હવા સુંદર આવે છે અને કેટલી ઠંડક ભય અને કેટલી સ્વસ્થ હવા આવે છે, હમણા પણ એ હ હવા આવતી હશે ને
હ અમારે ત્યાં હવાનું પ્રમાણ ખુબ જ સારું અને સ્વચ્છ છે અને હું શહેરમાં જય્યારે જાઓ ત્યારે એટલું બધું તાપ લાગે અમને ખરાબ થાય કે ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને ત્યાં મોટા મોટા બધી દુકાનમાં એસી તો હોય જ છે એટલે શહેરમાં એસીને હોય છે અને ગામડાઓમાં ઝાડ હોય સે અને એ એ એ ખુબ જ સારું લાગે છે કે અમે ગામડામાં ર છીએ શહેરમાં એમ તો અ તે ખૂબ જ સારું રહે છે કે જ્યાં ત્યાં ધંધાનું પ્રમાણ ખૂબ જ મોટું હોય છે ત્યાં પબ્લિક હોય છે એટલે ધંધો ખુબ જ ચાલે એટલે વહેલા કરોડપતીને બની જાય છે અને ગામડાઓમાં થોડો ઓછો ધંધો ચાલે અને તેના કારણે થોડીક મુશ્કેલીઓ તો પડે કે આપણે શહેર માં બી રહેવું જોઈએ અને ગામડામાં પણ પણ એક ઘેર હોવું જોઈએ એવું મનતો લાગે તમારે શું માનવું કે તમારા આજુબાજુનો વિસ્તાર કેવો છે? અને તમને ગામડાઓમાં પણ ગમે અને શહેરમાં પણ પણ એક ઘેર રહેવું જોઈ એવું ના લાગે
હા ભાઈ, એવું તો લાગે પરંતુ શહેરમાં આપણે ફલોટ આપડણે રાખીએ એટલે કે આપણે ફ્લોટ લઈએ અને પછી આપ વર્ષો સુધી એમ કોઈને ભાડે આપી તો આપણને સારું ભાડું મળી શકે એમ એટલે કે તેમાં પણ આપણે રોકાણ કરી શકીએ, એટલે શહેરમાં જયારે આપણે રહીએ ત આપણને કામ આવે છે પરંતુ શહેર થી આપણે ગામડા તરફ આવીએ, ત્યારે કોઈને આપડે ભાડા પીતે આપણે કોઈ પણ આપ ફ્લાટ આપડે લીધેલા હોય. તે આપણેે એને આપી તો આપણને સારું એવો ભૂલ મળી રહે છે, એટલે મારે તો એજ માનવું છે કે શહેરનું જીવન પણ સારું કહેવાય પરંતુ શહેરમાં તો ઘણી બધી આવી પ્રકારની તકલીફ જોવા મળે છે, પરંતુ ગામડાના જીવન હું ખૂબ મિસ કરું છું અને ગામડાની જીવનમાં હું ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો જેમ કે નાના હતા તેની પણ યાદ આ જાય છે અને આપણે ઘરના લોકોને પણ યાદ આવે છે, કારણ કે ગામડાના જીવનનો ખૂબ બેસ્ટ છે કારણ કે ઘણા બધા લોકો બધા દૂર દૂર થી પણ ગામડાનું જીવન એટલે કે જોવા આવે છે ને એ લોકો ખુબ મજા આવે છે કારણ કે ગામડાના એવા ઘણા બધા પ્રકારના દ્રશ્યો જેમ કે વરસાદના સિઝનમાં ડુંગરો ડુંગરો સામે ઘણા બધા લોકોનું ગામડું હોય છે, અને ત્યાંના જે દ્રશ્ય પણ જોવાલાયક હોય છે તે ખબ અદભુત અને ખૂબ સુંદર હોય છે કારણ કે મેં તો ઘણાબધા ગામડા મહેસૂસ પણ કરેલો છે, અને ત્યાં ગયલો પણ છે નવા સિઝનમાં ખૂબ જવાની મજા છે શું હમણાં ગામડાના લોકો ઘણા બધા લોકો એટલે કે જે તે ખૂબ સારી રીતે સ્વચછતા રાખતા છે કે પછી ગમે તેમ કચોરો ફેલાવતા છે.
નહી અમારા ગામડામાં તો ખુબ સ્વછતા રાખવામાં આવે છે, કે આજુબાજુના વિસ્તારને સમય સાફ સફાઈ કરવામાં આવે છે, મ્યુનિસિપાલટી દ્વારા પહી સરકાર દ્વારા અને ત્યાં તેના કર કર્મચારીઓ પણ એવા જ છે અ કે સર સફાઈ સાફ સફાઈમાં પહેલું ધ્યાન આપે જેમ કે મિનિસ્ટરથી માડીને આ મોટા મોટા પેલા કલેક્ટર પ લોકો સાફ સફાઈ પર વધુ ધ્યાન આવે વૃક્ષારોપણ પર પણ વધુ ધ્યાન આપે અને જેના લીધે વૃક્ષો કપાય નહી, તેના પણ પણ બહુ ધ્યાન આપે એટલે એ બધું પણ વધારે ધ્યાન આપવામાં આવે છે, અને ગામડાઓનો વિસ્તાર એટલે તમે બઉ ધંધા પણ એટલે બધી ફેક્ટરી પણ ન હોવી જોઈએ અને ઓછા માત્રામાં પણ હોવી જોઈએ અને ખેતીનો પ્રમાણ ખુબ જ સારો છે અમારે ત્યાં તો તમારે ત્યાં મોંઘવારી કેવી છે?
હા ભાઈ શહેરમાં તો તમને ખબર છે કે આવું બધું પ્રકારની મોંઘવારી તો જ છે અને ઘણા બધો પ્રકાર દામ પણ રાખે છે એટલે કે હું એટલે શહેરમાં તો હું જાતે જ ઘરે બનાવું છું અને મોસ્ટલી બાર બહારનું તો હું જ ખાઉં છું એટલે વીકમાં એકવાર મારે ચાલે છે કારણ કે સન્ડેમાં જે રજા હોય છે ત્યારે અમે બહારનું અને બહાર પ ણ જં શહેર ચાની બિર્યાણી ખૂબ ફેમસ છે ચા ને બિર્યાની હું દર સંડે ખાઉં છું અને મજા કરું છું બાકી ત્યાં તો એટલે મારા બે ચાર ફ્રેન્ડ છે રહેવા માટે પરંતુ હવે એ લોકો પણ નોનવેજ નથી ખાતા એ લોકો વેજ ખાય છે એટલે એટલે એ લોકો મોસ્ટલી ઘરે જ બનાવે છે એટલે એ લોક સાથે અમારે તો કોઈવાર એમ સન્ડે જ સંડે હું એ સાથે નહી ખાવા સંડે એ લોકો બનાવે છે એટલે શહેરમાં તો ઘણા બધા. તકલીફ જેમ કે શહેરમાં મોસ્ટલી અમા જે જ્યાં રહો છ છે ત્યાં મોસ્ટલી એક ટાઈમ જ પાણી આવે છે. ત્યારે પાણી ભરી લેવા પડે છે સવારે છ વાગે આવે છે ને સવારે છ વાગે ઉઠીને મારે આવું બધું કરરવું પડે છે. એટલે મારે ત્યાંથી તો તમને ખબર જ આપણે ગામડામાં તો પાણીની પ્ર ખૂબ મળી રહી છે અને ગામડામાં. તો ઘરે ઘરે બધાના ઘરે બોર હોય જ છે સો હમણા પણ બધા લોકોને પાણી પૂરતું મરી દઠું અને બધા ગામડા લોકોને
હા, અમારે ત્યાં પાણીનું પૂર્તિનું પ્રમાણ ખુબ જ વધુ છે તમે કીધું તેમ તળાવ છે એટલે તળાવ કેમ બનાવવામાં આવે કે ધરતીમાં પાણી ઘટવા ન પડે અને તેના લીધે બોરમાં પાણી પાણી ઘટે નહીં અને ત્યાં બોર નું પાણી ખુબ જ સારું લાગે છે. અને અમુક ફૂટ ખોદે એટલે જ બળનું પાણી એટલે તમારે ઘ તમારે પણ શહેરમાં એવું જ કરવું છે કે એક તળાવ તો ખોદવો જોઈએ, અને આજુબાજુના વિસ્તારમાં પાણીની સમસ્યા ઘટે એટલે વરસાદનું પાણી જેવું પડે તો તેઓ પાણી ખુબ જ સારું હોય છે, અને તે ધરતીના પેટણમાં ઉતરી જાય છે એટલે પાણી ન પ્રમાણ ઘટવા ન દે એટ પાણીનો ખાલી એ જ ઉપાય છે કે આપણે સ્ટોરેજ કરી અને પાણી ન ઘટે અને તે ખૂબ જ. જરૂરી છે કે અમારે તો જગા જગા પર બોસ છે સરકારી બોસ છે અમારે ખાનગી પતે ચાર ત્રણ થી ચાર બર છે અને તેનું પાણી ખુબ જ સારું લાગે છે મમને તો ફિલ્ટર કરતાં તો મને એ જ પાણી સારું ભાવે છે મેં કોઈદ ફિલ્ટર પીતો જ નથી કેમ કે મને એવું લાગે કે ફિલ્ટર બી આથી પણ કઈ થાય નહીિ તમારે શું માર
હા ભાઈ તમે વાર સાચી છે એટલે કે હોય તો ઘણા બધા લોકો ના ઘરે ફિલ્ટર ગામડામાં જોયું છે. ઘણા બધા લોકોને આવા આરોપ પછીળ મશીન એટ ગામડામાં તો સારું પાણી મરી જ છે જેમ કે માટે આપણા ગામડાળા ખુબ સ્વસ્થ અને એકદમ નીચે પાણી હોય. ઠંડુ હોય છે આપણે ફ્રીજની પર જોર નહીં પડે છે મારા ઘર પર એવું જ છે મારા ઘર પર જે પાણી અમને એટલે કે જ્યાંથી મળે છે જે બોબ બોલ કરેલો છે ત્યાં શુદ્ધ પાણી અને એકદમ સારું પાણી છે. ઠંડ પાણી આવે છે કે જેમને સ્વીજ ની પણ જરૂર નથી પડતી એમટલે ગામડાનું જીવન ખુબ સારું કહેવાય છે. પણ શહેરમાં પણ મામારે જે્યા રહેવું પડે છે મારે તો હમણાં પ્લાન છે કે થોડાક મ હુંતે ગામડાના જીવન વિતા હો અને થોડાક રજા લઈને ઘરે વિચાર કરી રહ્યો છું. કારણ કે મને પણ ખુબ મિસ થઈ રહ્યું છે કારણ કે ગામડાનું જીવનમ ચોમાસાના સીઝનમાં મને ખુબ ગમે છે. એટલે મારો એ વિચાર છે કે આ વખતે ચોમાસાના સિઝનમાં હું ઘરે આવીશ અને આપણે આવા સારા એવા જે ચોમાસા ફરવા લયક સ્થળો છે ત્યાં ફરવા જશું અને ખુબ મજા કરશું કારણ કે આપડાાવા ચોમાસા સીઝનમાં ફરવું ખૂબ જરૂરી છે કારણ કે ત્યાંના જે દ્રશ્યો છે ખૂબ જોવાલાયક બની જાય છે. સારું ભાઈ મળે પાછાળ ઘણા બધા પ્રકારના આપે સેલબ્ર ચર્ચા ગામ મનાવી શકીધું તેના માટે આભાર